હલો કેમ છો બધા મજામાંને.
બસ મજામાં એમાં.
હા આવી રયો છે. કે હમણાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ખુબ જ વધી ગયો છે. અને જેના કારણે ઘણા બધા ફાયદા પણ થાય છે અને ઘણા બધા નુકસાન પણ થાય છે અને પેલા પેલાના જમાના માંિયા પણ ન હતા અને જેના કારણે તેઓ જાગૃત પણ ન હતા. પણ હમણા આપડે એમ જોયું કે. સોશિયલ મીડિયામાં ઘણા બધા ઈસ્યુ ઉઠાવવામાં આવે છે. અને તરત દેશમાં કઈ પણ થાય તો સોશિયલ મીડિયામાં પેલા તે ઓની પુષ્ટિ થઈ જાય છે. એટલે સોશિયલ મીડિયા ખુબ જ જરૂરી મનતો લાગે કે હમણાં અ. સોશિયલ મીડિયા ની લાઈફ એ ખૂબ જ જરૂરી છે. અને પેલા લોકો યુટુબ યુટ્યુબ ચેનલ એ ખુબ જ સારું લાગે છે કે યુટ્યુબ પર ઘણા બધા એડ્સ આવે છે અપ. આપણને જાત જાતનું શીખવાનું મળે છે અને તે ખૂબ જ તો સારું લાગે છે યુટ્યુબ ચેનલ એ ખૂબ જ જરૂરી છે.
મે તો એકદમ સાચી છે અત્યારે તમે જોવા જાવ તો સોશિયલ મીડિયા ના કારણે ઘણી બધી છોકરીઓ નુ કરિયર બગડી રહ્યું છે અત્યારે તમે જોવા જાવ તો સોશિયલ મીડિયામાં જે એઆઈ હોય છે તેનો ઉપયોગ કરીને એ એડિટરમાં જે છોકરીઓના ફોટા એડિટ કરીને જે તેઓને બ્લેકમેલ કરવામાં આવે છે અને તેઓનું ઘણી બધું માત્રામાં રેપ કરવામાં આવે છે. અત્યારે તમે જોવા જાવ તો જે છોકરીઓને ભાગી જવાનો છે અને પ્રેમ સંબંધ નો કિસ્સાઓ છે તેમાં અત્યારે ખુબ વધારે માત્રામાં વધી રહ્યા છે તો મારે તો એવું જ માનું છે. આવું બધું ન થવું જોઈએ અને જેથી કરીને અત્યારે તમે જોવા જાવ કે છોકરીઓ છે.
હવે તો.
હોય છે તેઓ પણ ઘણા બધા માત્રામાં ફસાઈ રહ્યા છે અને અત્યાર તમે જોવા જાવ નાના નાના છોકરાઓ તેમાં ફસાઈ રહ્યા છે અને હું તો એવું જ કેહેવા માંગુ છું કે આ સોશિયલ મીડિયા થી જે અઢાર વર્ષની નીચેના વયના જે છોકરાઓ છે તેઓ જેટલું દૂર રહે તેટલું સારું અત્યારે તમે જોવા જાવ તો ના ની જે સગીરાઓ છે તેમને થોડેણ લેટ થઈ રહ્યું છે તો તે ખુબ જ નુકસાનકારક કહેવાય છે. માનવું છે કે સોશિયલ મીડિયા થી નાના બાળકોને પરંતુ અત્યારના વાલીઓ તેમને ફોન આપી દે છે તે ખુબ નુકસાનકારક હોય તમાર શું માનું છે
હા હા તમારી વાત સાચી છે કે તે ખુબ જ જરૂરી છે કે નાના બાળકને આપણને સાચવવું જોઈએ. કે અમારા ત્યાંના નાના બાળકો પણ એ એ એવું કરતા હતા કે પેલા સોશિયલ મીડિયા માં ખુબ જ એક્ટિવ હતા. અને જેના કારણે તેઓનું શિક્ષણ ખુબ જ બગડી ગીયો હતો અને અમારે ત્યાંના લોકો પણ ખુબ જ બગડી ગયા હતા સોશિયલ મીડિયા પર પર ઘણા બધા આપણને સારી વાત પણ મળે છે અને ખરાબ વાત પણ મળે છે અને જેના કારણે આપણને હમમ ઘણા બધા ફાયદા પણ થાય યુટ્યુબ ચેનલ આપણને તરત જ જેમ કે ચેટ જીપીટીમાં આપણને અ તરત જ માહિતી મળી જાય છે અને જેના કારણે આપણને ખુબ જ સારું લાગે છે કે આપણે ચેટ જીપીટી કે અન્ય વસ્તુ વાપરવા થી આપણને ખુબ જ સારું લાગે છે અને તે ખૂબ જરૂરી છે કે ચેટ જીપીટી જીપીટી પર ઘણા એવા પહેલું મળી જાય છે કે અને તે ખૂબ જ જરૂરી છે કે અને સોશિયલ મીડિયા વાપરવું એ ખુબ જ સારું વસ્તુ છે.
તમારી વાત એકદમ હાચી છે ચેટ જીપીટી નો ઉપયોગ કરને તમે જેમ કરયુ તેમ આપણા મુશ્કેલીઓને સોલ્વ કરી શકયે છે આસાન તો આસાનીથી મેળવી શકીએ છીએ તો અત્યારે તમને કેવા જશો કે અયારે તમે જોવી જશે કે અત્યારે તમે જોવા જઓ તો કે ચેટ જીપીટી છે કે આપણા ડે રેકોર્ડ કરી લે છે અને તે ડેટાઓને આપણ ને વેચી નાખે છે અને જેથી કરીને આપણને ઘણી શકે છે અત્યારે તો તમે જોવા જાવ તો આગળ જતા જે ટ્રેન્ડ ચાલતુ હતું તે ટ્રેન્ડમાં છો છોકરીઓનેથી ગાડી પણ ફોટા બનાવવામાં આવતા હતા. તો તેમાં છોકરીઓ તેમના ડેટા મતલબમાં કે તેમના ફોટા ચેટ જીપીટીને આપી દે દેતા હતા ને ચેટ જીપીટી ના જે લોકો છે તે તે ડેટા વેચી નાખતા હતા અને જેના કારણે ઘણી બધી છોકરીઓના છે જે ન્યૂસ ફોટો બનાવી દેવામાં આવ્યા હતા અને વાયરલ કરી દેવામાં આવ્યા હતા. અત્યારે જે છોકરી લોકોનું જે અત્યારે ખુબ જ કરિયર બગડી ગયું છે તો હું તો એવું જ માનું છું કે આપણે ગમે તે પ્લેટ પ્લેટફોર્મ પર આપણા ફોટા અપલોડ ના કર દેવા જોઈએ અથવા ગમે તે પ્લેફોર્મ પર આપણા ફોટા એડિટ ન કરવા જોઈએ. જે થી કરીને આગળ જતા આપણને કોઈ તકલીફો ના થાય અને અત્યારે તમે જોવા જ તો સ્નેપ અને વોટ્સઅપ જેવા સેફેસ્ટ જે કહેવામાં આવે છે. એપ્લિકેશન તેમાંથી પણ હેકરો ઘણા બધા ડેટા ચોરી રહ્યા છે તો આ બાબત આપણે ધ્યાન દેવું જોઈએ તમાર શું માનવુ છે.
હા તમારી વાત સાચી કે સોશિયલ મીડિયા માં ઘણા બધા પહેલું આવે છે કે ઈસ્યુ, પ્રોબ્લેમ કરવામાં આવે છે જે આપણે કે ઘણા બધા લોકો હમણાં સોશિયલ મીડિયામાં ફેમસ થાવા હારુ શું કરે છે. કે કોઈ પણ જગ્યા એ છે અને ત્યાં પેલા ફોટો ને એવા પાડે. પણ તે સાચવીને રહેવું જોઈએ કે જેના કારણે આપણે સોશિયલ મીડિયા નુ અ આપણેે કે આજુબાજુના વિસ્તારમાં જોવા જોઈએ કે ત્યાં પડીને એવું ન જાય અને જેના કારણે અમારે તા પહેલા બો કમ્પ્લેન્ટ આવતી હતી કે તેઓ એવું કરે છે અને તે ખુબ જ જરૂરી છે કે આપણે સોશિયલ મીડિયા ના સરકલ એવું ઇસ્તેમાલ કરવું જોઈએ અને જેના કારણે આપણને સારું લાગે અને ખુબ જરૂરી છે કે આપને અને તેના કારણે આપ અને સોશિયલ મીડિયા નો ઇસ્તમાલ ખૂબ સરસ સોશિયલ ઇન્સ્ટાગ્રામ પર ઘણા એવી સારી સારી એટલે રીલો પણ આવે છે પણ રીલો એટલી જી માં ન જોવી જોઈએ. એલ્ગોરિધમ સારું ના આવે અને જેના લીધે આપણું માઇન્ડ આ પેલું થાય છે અને તે સોશિયલ મીડિયાનો ઓછો ઇસ્તમાલ કરે છે.
તો હવે એવું કરે સાહેબ નીચે થી કર્યે ને તો એવું કરી તમારી વાત એકદમ સાચી છે. તમે અત્યારે જાણો છો કે અત્યારે ઘણાં બધાં સોશિયલ મીડિયાના કારણે નુકસાનો ફેલાઈ રહ્યા છે, તો આ બધું કે બઘાં લોકો જે છે તે સોશિયલ મીડિયા પર પોતાના ફોટાઓ પોસ્ટ કરે છે અને તેમની પોસ્ટ ચોરીને કોઈનો હલો, જે લોકો છે તેઓ સોશિયલ મીડિયાનુ વધારે માત્રામાં ઉપયોગ પરેશાની છે, તમે જોઈ રહ કે સ્ક્રીન ટાઈમ લોકોને એટલો વધી રહ્યો છે. તેઓ વિચારી નથી રહ્યા કે નુકસાન ઓછું કર પરંતે ત્યાં જે લોકો છે તેઓની સ્કીન ટાઈમમાં વધારે થ છે અનેયાં તમે જોવા જાવ તો જે હોસ્ટેલમાં જે છોકરાઓ હોય છે, તેઓ પણ છોરને ખુબ દુરુપયોગ કરે છે તેઓ ગેમો રમવામાં ફસાઈ જાય છે અને વાલીઓને બી પૈસાઓ છે તે બગાડી વેડફી નાખે છું તો તેઓએ આવું ન કરવું જો પરંતુ તાના લોકો એ સમજી શકે તો તે બાબતે તમાર શું માનવું છે?
હા હા, તમારી વાત સાચી છે કે સોશિયલ મીડિયામાં એ ઘણા એવા ઇન્ફલેશન આવે છે આનાથી ખુબ જ સારા છે જેમ કે પેલો ત્રણસો પાસેઠ દિવસ તેઓ ચેલેન્જ કરે. તેઓ બોડી બનાવે અને સોશિયલ મીડિયામાં એટલે ઘણા લોકો હવે તેને ફોલો પણ કરે છે. એટલે સોશિયલ મીડિયા ખુબ જ સારી છે. સોશિયલ મીડિયામાં ઘણાં બધાં આપણે ચેનલ આવે છે, કે હું યુટ્યુબ ચેનલ બ્લોગસ બો જેમ કે સૌરવ જોશી સૌરવ જોશી તે એ બધાંથી અમીર યુટુબરમાં આવે છે અમણાં કે ભારત આપડે પણ એવા ફેમસને એવું થેય શકે એટલે સોશિયલ મીડિયા ખુબ જ સારી વસ્તુ છે કે એ લોકો ગા નાના ને નાનામાં નાની જગ્યાથી પણ ફેમસ ખુબ જરૂરી છે કે આપણે સોશિયલ મીડિયાનો વધુ ઇસ્તેમાલ કરવો જોઈએ. અને જેના લીધે આપણે વધારે ફેમસ અને એ ખુબ જ જરૂરી છે કે આપણે ફેમસ તમારું આ બધુ યુટ્યુબ ચેનલ કે અન્ય વસ્તુઓ ખોલશો અને જેના લીધે આપણે ફેમસ થાવ કે આપણે વેલ્યુએશન બને અને યુટ્યુબ પર ઘણાં બધાં ફાયદા છે.
હ, યા તો એકદમ સાચી છે. અત્યારે મજ તો ઘણી બધા એવા તકબો આપણને પડી રહી છે. ના અત્યારે આપણે જોવા જઈએ તો હ, તમે જાણો જ છો કે અત્યારે તમે સોશિયલ મીડિયા ઉપયોગ ત ઘણા બધા છે. તેઓ ફેક અકાઉન્ટ બનાવીને આપણા જોડે વાત કરે છે. એવું કરે છે. અને જેથી કરીને આપણે પૈસા તેવ વદે છે એ તમે જોઈ જાવ તો રાજકોટમાં જે કિસ્સો થયો હતો તેમાં એક છોકરાએ ફસાવાને ચક્કરમાં તેને છોકરો છોકરી બનીને તેના જોડે વાતો પડ્યા ત્યા ને તેના પરથી ઘણા બધા પૈસા નીકાળ કાઢાવી લેય. આપણે આ બધા સ્કેમોથી પણ બચવું જોઈએ સોશિયલ મીડિયામાં ઘણા ફાયદાઓ પણ છે પરંતુ ઘર જેના ઘણા બધા
હ.
દુષ્કર્મ પણ અત્યારે સોશિયલ મીડિયાના લીધે ચોરે. તે બાબતે આપણે સમજવા જોઈએ, પરંતુ અત્યારના લોકો સોશિયલ મીડિયાનો ભાવ ઉપયોગ કરે છે પરંતુ સોશિયલ મીડિયા શું છે તેઓ સમજી જ નથી રહ્યા તો તમારે શું માનવું છે આ બાબતે?
હા, તમારી વાત હમણાં ઘણાં લોકો સોશિયલ મીડિયામાં આપને માહિતી પણ ખુબ જ મળે છે. અને તે ખૂબ જ કામ આવે છે આપણને જયારે પણ કોઈ પણ ખાવાનુંને એવુ ન બનાવાતા આવતુ હોય તે અ્યારે હું ગૂગલ પર સર્ચ મારતો હતો કે- - અને કોઈથી ના ખબર પડે અને પેલા એજ્યુકેશન ખુબ જ મોંઘું હતું. જેમ કે યુપીએસસી ને એ એક લાખની એવી ફીસ હતી. પણ હવે લોકોની ફીસ ખુબ જ- - કમ થઈ ગઈ છે અને જેના કારણે તેઓ પણ ભણી શકે અને તેઓના પણ હ ના સારું એજ્યુકેશન મળી શકે પેલા તો ફી ના નામ પર લૂટી લેતા હતા કે ત્યાં રહેવાનો ખર્ચો રહે એટલે સોશિયલ મીડિયા એ ખુબ જ સારું એવું કલાખ્યું છે કે- - તેના કારણે તેઓને મફત શિક્ષણ યુટ્યુબ પર ઘણા પ્રકારનું શિક્ષણ મળે છે. અને તે ખુબ જ જરૂરી છે કે તેઓ લૂટી શકતા નથી અને તેઓને ફ્રી માં કોચિંગ મળી જાય છે. અને ફ્રી માં એજ્યુકેશન મળી જાય એજ્યુકેશન એટલું પણ મોઘું હોવું જોઈએ ને કે કોઈ પણ- - માણસ પરવડી શકે નહીં
તમારી વાત એકદમ સાચી છે તમે જેમ કહ્યું તમે અત્યારે જે ઓનલાઈન સ્કેમો છે. તે પણ ખુબ સોશિયલ મડિયા ની વધી રહ્યા છે સોશિયલ મીડિયા- - તમને ઓનલાઈન શોપિંગમાં પણ ઘણું બધું ફગવામાં આવી રહ્યું છે. ત્યારે તમે જો જાવ તો કહેવામાં આવે છે કે તમને બે થી ત્રણ હજાર માં આઈફોન આપી દેવામાં આવશે અને તેઓ ટ્રાન્ઝેક્શન ખર ચો અને ઘણા બેધ ખર્ચ માગી લઈ છે. પરંતુ આપડા હાથમાંઈફોન નથી આવતો અને આપણા જે પૈસા આપણે જે હોય છે તે વેડફી નાખ- - તો એવું જ મનવું છે કે આ બધું નુકસાન થી આપણે બચ્યા અને જો જેમ બને તેમ- - આપણે જો સારી રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ તો તે આપના માટે સારું રહેશે પરંતુ- - અત્યારે તમે જોવા જાવ તો ઘણા બધા લોકો એવા પણ છે જેઓ આપણને સ્ટેમો માં ફટવા માટે આ પણા પરથી ઓટીપી અથવા આપનું ફોન કોલ કરવા માટે લઈએ છે એવું કરીને માંગી લે છે અને તેમાંથી આપણા બેંક અઉન્ટ આખું સાફ કરી નાખે છે તો આપણે તે બધી બાબતે થડું ધ્યાન રાખવું જોઈએ. ને આપણે જેમ બને તેમ બેંક અકાઉન્ટમાં આપડે જાણીએ છીએ કે બધા સેવિંગ ના પૈસા તેમાં ના- - તો આપણે તે લોકોથી બેંક અઉન્ટ દૂર જ રાખવું જોઈએ અને તેમને ફોન ન આપવ જોએ આપણને જો ઠીક ના લાગે તો તમારું શું માનવું છે આ બાબત
હા તમે કીધું તેમ તમારી વાત સાચી છે કે આમાં સોશિયલ મીડિયા ખુબ જ જરૂરી છે. અને મોબાઈલ ફોન નો ઓછો ઇસ્તેમાલ કરશો તો ખુબ જ સારું છે કે હમણાં સોશિયલ મીડિયામાં જોઈને. ઘણા બધા ફેમસ પણ થયા છે અને ઘણા બધા આ પેલુંમાં પણ ગયા છે ડિપ્રેશનમાં ને એવું અને જેના લીધે એ ડિપ્રેશન પ્રમાણ ઘટાડવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. આપણે મોબાઈલ ફોનનો ઓછો ઇસ્તેમાલ કરીશું સોશિયલ મીડિયા લાઈવ ખુબ જ પેલી હોય છે કે મોબાઈલ ફોનનો ઓછો સોશિયલ મીડિયામાં ઘણી એવી માહિતી હોય છે તે ફતુની હોય છે અને તે એ બધી માહિતી પર ધ્યાન ના આપવા જોઈએ અને જેના કારણે આપણને ખુબ સારું લાગે છે. અને સોશિયલ મીડિયા એ ખુબ જ જરૂરી પણ છે કે આપણને કોઈ પણ માહિતી જોઈ હોય કે તે સોશિયલ મીડિયા પણ આપણને ખબર પડી જાય છે અને જેના કારણે આપણને ખુબ જ સારું લાગે છે કે આપણે સોશિયલ મીડિયા નો ઓછો ઇસ્તેમાલ કરવો જોઈએ અને જે ખૂબ જ જરૂરી છે કે આપણે સોશિયલ મીડિયા પણ ઇસ્માલ કરવો જોઈએ.
અત્યારે તમારી વાત એકદમ સાચી છે અત્યારે તમે જોવા જ તો ઘના બધા સ્કેમો થઇ રહયા છે. ત્યારે તમે જોવા જાવ તો જે સોશિયલ મીડિયા દ્વારા છે તે ઘણા લોકો- - આઈ એસ આઈ યુ પી એસ સી પી અને ઘણી બધી એવા પરીક્ષાઓ પાસ- - કરી રહ્યા છે અને મારુ તો એમજ માનવું છે કે હમ હું એમજ કહું છું કે અત્યારે ઘણા બધા લોકો જે છે જે ઓનલાઈન ભણે છે તો તેમના માટે ખુબ જ સારું કહેવાય છે અને તમે જોવા જાવ તો ઓનલાઈન ભણીને ઘ બધા લોકો ઘણી બધી એક્ઝામો ક્રેક કરી રહ્યા છે. તો આપણે પણ સોશિયલ મીડિયા નોારો ઉપયોગ કરવો જોઈએ અને આપ સારી ભણવું જોઈએ અને સોશિયલ મીડિયા પર ઘણી બધી વસ્તુઓ મળી ર છે. તો તેનો ઉપયોગ કરવો જોઈએ પરંતુ અત્યારના લોકો તેવું સમજી જ નથી રહ્યા બસ તેઓ રીલ્સ કોલ કરવા માટે અને તેમના એન્ટરટેનમેન્ટ માટે તેઓ વાંચતા નથી તો તે સમજવું આવું કેમ કરે છે તે ખબર નથી પતી તો હું તો એવું જ કહેવા માંગુ છું કે આ લોકોએ સોશિયલ મીડિયા નો સરખો ઉપયોગ કરવા જોઈએ ને તો એવો સરખો ઉપયોગ ન કરશે તો કે હું